હલો
ક કૃષ્ણ હા હું મજામાં છું તમે કેમ છ હલો
અવાજ નથી નથી આવતો તમારો મને
હા હવે આવે છે
હલો
હલો
હા હમણાં આવ્યો બોલો કેમ છો.
બસ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
હમ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બાકી બાકી કે બીજું કેવું ચાલે છે. બધું
બસ શાંતિ છે તમે જણાવો તમારે ત્યાં કેવું છે બધું.
અમારે ત્યાં પણ બધું મસ્ત છે બસ આજ જે જો અને મહેમાન આવેલા ઘરે તો એ કારણ કે હું તો આજે થાકી જ ગઈ પૂરી.
હા. અચાનક આવ્યા હશે કે ખબર હતી. તમને.
નઈ ખબર તો હતી મને બે ત્રણ દિવસથી આમ ખબર હતી કે આવવાના છે આવવાના છે પણ ક્યારે આવવાના હતા એ કઈ નક્કી નતું. એટલે હવે આજે અચાનક સવારે આવી હું તો બહાર ગઈ હતી મને ફોન આવ્યો કે ક્યાં છો કરીને મે. તો હું થોડીક મંદિરે આવી છું કે કે અમે તમારી ઘરે આવ્યા છે અમે ક હા આવો પાંચ મિનિટમાં એવું થયું.
બરાબર. એજ ને હવે મહેમાન આવેયા. અચાનક એટલે આપણને થોડું કામ પણ વધી જાય ને ઘરમાં.
હા એજ તો જો ઘરનું કામ વામ પતાવીને હું મંદિરે ગઈ હતી મંદિરે થી આવીને આજે તો હું બે દિવસથી મારી તબિયત પણ સારી નહી હતી તો વિચાર કરેલો કે આરામ કરીશ બટ એ આવી ગયા તો એ બપોર સુધી બેઠા સાંજે અ ગયા એ તો એમાં પછી નહી આરામ મળ્યો શરીર ને કઈ જ નહી પછી એ ગયા તો પછી પાછું એજ કામ કર્યું એ કર્યું. મહેમાન આવે સારું તો લાગે. બટ આજે થોડું કામ કામ વધી ગયું અને તબિયત પણ સારી નહી હતી. તેટલે.
શું થઈ ગયું તમને.
ખબર નહિ આ મોસમ એવો છે એના કારણે આમ થોડું શરીરમાં થોડું દુખે છે.
હા. અત્યારે જોઓ ને વાતાવરણ એવું છે ને. એટલે બધાને થોડુંક કવી તકલીફ તો રહેવાની જ અત્યારે જોવ ને સખત ગરમી પડે છે હવે તો એમ થાય ને કે વરસાદ આવી જાય તો સારું. હ ઘણી ઘણી જગ્યાએ તો પડે એ્યો પણ છે વરસાદ પણ અહીયા જો ને અમારીયા ઠંડો પવન ફૂંકાય છે. પણ એવું લાગે વરસાદ આવશે આવશે. તે પણ આવતો નથી એટલે બહુ ઉકળાટ લાગે છે.
સેમ અમારે પણ એવું જ છે અહિયાં એના કારણે જ તો શરીર ચુસ્ત ચુસ્ત થઈ ગયું છે એક તો ગરમી એટલી ગરમીમાં કઈ કામ પણ ન થાય અને ગરમીથી હું તો બહુ કંટાળી ગયું છું ગરમી લાગે એટલે કેવું આપણું શરીર થઈ જાય.
હા એ તો સાચી વાત કેમ કે ગરમી લાગે આપ પણને એટલો પરસેવો થાય ને તો આપણને આખા ઢીલા થઈ જીએ એટલે. આપણને પેલી અ શું કહેવાય અશક્તિ આવી જાય.
હા સાચું કીધું મને એવું જ થતું છે મને એવું લાગે કે અહી એટલી ગરમી છે ને તો ગરમી થી મારી તો હાલત ખરાબ થઈ ગઈ છે. અને પાછી એટલો પરસે એવો થાય કે મને તો આમ ગૂગળામ થવા માંડી જાય વોમિટ જેવું થવા માંડી જાય પછી.
હા પાણી પીવાનું ખૂબ રાખો જેટલું લિક્વિડ તમે લેવો ને એટલું સારું.
હા એ તો છે પાણી ન લેવું છું વધારે પણ મોસમ પણ હમણાં છે ને બે દિવસથી થોડો આમ છે ચુસ્ત ચુસ્ત એટલે આમ બોડી સારી નથી.
સાચી વાત છે. તમારે ત્યાં સ્કૂલો ખુલી ગઈ બાળક કોને.
હા હા હોય ત્યાં તો સ્કૂલો ખુલી ગઈ કેારના પાંચ તારીખના.
હા હા અમારે પણ સ્કૂલો ખુલી ગઈ હવે સ્કૂલો ખુલી ગઈ છે તો આપણે બધા રૂટનમાં આવી ગયા છે ને. બાકી તો વેકેશનમાં તો વેકેશનમાં તો છોકરાઓને પણ જલસા હતા આપણે પણ બહુ મજા કરી લીધી. હવે કઈને આમ પાછું કામકાજે લાગી જાઓ એ જ સેમ રૂટીન થઈ ગયો. સવારે વહેલું ઉઠવું ટાઈમ ને બધું કરવું.
હા એ તો છે જ એટલે મારે પણ એજ થ કે વેકેશન હતું જ્યાં સુધી મજા થોડાક મોડેથી ઉઠતા તો પણ ચાલતું હતું પણ હવે તો સ્કૂલ ખુલી ગઈ એટલે સવારે છ વાગે ઉઠવું જ પડે. તો આવતુ તું તોમને લાગે એના કારણા છ થોડું શરીર ચુસ્ત છે.
મારે તો બિલકુલ મારે પણ બિલકુલ મારે પણ એવું જ છે મારે તો શું કેવાય પાંચ વાગે ઉઠું પડે.
અચ્છા કેમ એટલો વેલું?
કો એટલે પાંચ વાગે ઉઠ વુ પડે પછી એમનું અ બેઉના ટિફિન બનાવવાના અને ટિફિનમાં બી સૂકો નાસ્તો એવું કશું ના ચાલે હેલ્ધી નાસ્તો જ જોઈએ તો આવો નાસ્તો બનાવી આપો
અચ્છા અને મારે પણ હું તો છ વાગે ઉઠું એટલે ફટાફટી કે જે નાસ્તો બનાવી દઉં અને એ મોટી છે મારે એટલે જાતે તૈયાર તો થઈ જાય બસ એને ચોટલા મારે વાળવા પડે તો એ હું એ વાળીને આપી દઉ પછી એને લંચ બોક્સ ભરી આપું ત્યાં સુધી એ પાણીની બોટલ ભરી દે પોતાનું બેગ ગોઠવી દે એટલે એનું કામ એ પોતે કરી લે એટલે મને ખાલી નાસ્તો જ બનાવો પડ્યા અને ટિફિન પેક કરવું અને એના રેડી કરવી બસ
સૌથી મોટું તો એજ છે ને કે રોજ એ લોકો લોકોને ટિફિનમાં આપવું શું
સાચું કીધું તમે રોજે વિચારે એજ આવે મને તો
બિલ ફૂલ હવે પણ રાતના મારે તો છે ને વી વિચારી રાખવું પડે છે કે શું આપું
મારે પણ એ જો વિચારે રાત્રે તો કઈ વિચાર કરું ને સવારે મારું તો કઈક બની બીજું જ બની જાય એટલે ચાલે છોકરી લઈ જાય
હા
હમ હમ હવે પણ જો ને ઈ કે ચીજ બોલ બનાવો તો મારું તો આજે માથું દુખે છે સારું નથી તબિયત ઈ પોતે બનાવે છે મે કે તું કર ટ્રાય હું બતાવું તને
હા શું કહું છો
હા આમ કેવું છું કે હમણાં જોને મારી છોકરી ચીઝ બોલ બનાવે છે આમ કેવું
હ હા માથું દુખે છે
હમ
હમ હલો
હા બોલો ને
હા બોલો બોલો
અરે આમ કેવું હમણાં આવ્યો હા નહી આમ કેવું છું હમણાં પણ જો સાંજ પડી એટલે નાસ્તો જુએ તો છોકરી કે કે હું ચીઝ બોલ બનાવું ભાઈ કીધું ઠીક છે તું બનાવી દે મારે તો આજે તબિયત સારી નથી તો ઈ ટ્રાય કરે છે
સારું ને તમને થોડી મદદ થઈ જાય
હવે જોઈએ મદદ તો શું હવે ઈને ખાવા છે એટલે બે આજે મારું તો સારું નથી તું ટ્રાય કરી લે
હા દવા લીધી કે નહી તમે
લીધી મે
મારે પણ એવું જ છે શું કહું તમને પગ ને બધું એટલા દુઃખે છે આખું શરીર એટલી કડક ત્રરા થાય છે ને એ બહુ દુઃખે છે છે
મને લાગે છે આ મોસમ ના કારણે જ થાય છે ને નહી
હા બની શકે એવું જ થાય છે આમ કશું ગમતું નથી એમ તબિયત પછી ઘરના કામ તો જોવ ને આપડે કરવા જ પડે કોણ કરે પછી
હા એ તો છે જ ને આપણને એજ દિકકત છે કે બધું તો છે ને કઈને ચાલતું રે બટ આ જે રસોડાનુંું કામ છે એ તો આપણને કરવું જ પડે
હા સાચી વાત છે ની તમે ધ્યાન રાખો પછી તમારે તબદનો
હા હા એ તો હવે રાખવું જ પડશે આપડે આપડું ધ્યાન તો રાખવું જ પડશે
હા એ જ ને પૂછી તો આજે જો આજે શું બનાવવાના છો તમે રસોઈમાં
અ આજે તો શું એકાદશી રે
હા આજે તો એકાદશી છે તો તમે વસ કર્યો છે
મારો ને એમનો ઉપવાસ છે એટલે છોકરા એક તો કે ચીઝ બોલ બનાવી દે મે બનાવી દે
સારું સારું અમે પણ આજે એકાદશીને એવું હોય ને તો અમે પણ હાથને એવું
હા એ તો નથી બનાવતા અ
હા પણ ભાતે હું નથી બનાવ્યો હવે અત્યારે જોવું ને એ જ હવે શું બનાવું છું શું વિચારું છું હવે
હા વિચાર કરો તમે પણ બનાવો
આ રોજ જ સાંજે બસ આજ મા થઠાકોુટ હોય છે એક તો ગરમી એટલી રસોડામાં ચઉના ગમે અને ઘરના બધાને કઈક અલગ અલગ ખાવું હોય છે તો કંઈક બોલે નહીં તમારે જે બનાવવો એ બનાવો અને કશું સૂજ જ નાામ આ સાંજની રસોઈમાં જ બહુ આમ વિચારો ડે સવારે તો શું થાય અમારે ત્યાં દાળ ભાત શાક રરોટલી હોય કે બધા ઓફિસે ગયા હોય સ્કૂલે ગયા હોય બ દાારઢભા શાક રોટલી હોય પણ સાંજે બધા ભેગા હોય ને શું બનાવું કઈ એવું બનાવું કે બધાને હાવવે
સાચું કી તું બારે પણ એ પ્રોબ્લેમ છે સવારે તો પ્રોપર રસોઈ બની જાય છે બધા જમીને જાય છે છોકરાઓ પણ મારે તો વેલા આવી જાય છે બાર વાગે જ એટલે જમી લે છે પણ આ સાંજ પડે ને એટલે પછી આ મોટો પ્રશ્ન ઉભો થઈ જાય છે કે શું બને ના
આ તો છે ને મને લાગે કે વિશ્વની બધી મમ્મીઓનો બધી મહિલાઓનો એક જ પ્રશ્ન છે કે સાંજની રસોઈમાં શું બનાવે
હા સાચું કીધું મને પણ એવું જ લાગે છે સાંજ પડે નહી એક તો છે ને સાંજનો પાંચ થી સાત વાગ્યાનો જે સમય હોય ને એ પણ આપણને ઘરમાં નહ ગમતું હોય નહ
હા સાચી વાત છે આમ તો શુંમ પાંચ થી સાત નો એવો સમયગાળો ને આપણને ક શું ગમતું ના હોય ને પછી ટાઈમ પણ જલ્દી નતો જાય એ પછી આપણને સાત વાગ્યા પછી આપણને જરાક સારું લાગે મારી સાથે બી ઘણી વાર એવું થાય છે
મને પણરે પણ એવું જ થાય છે પાંચ થી સાત કઈ ગમે નહીિ અને પછી થોડુંક આમ દીયાબત્તી કરીએ આપડે અને છોકરાઓને આમ તેમ કરીએ અને એમાં પછી સમય બીતે રસોડા ખાવાનું જમવાનું તૈયાર કરીએ એ
હા અરે પણ એવું હવે જો ને હું પણ બસ હવે જો જાઉં જ છું રસોઈ કરવા હું વિચારું છું હવે જો ને આજે બધું શાકભાજી લઈ આવી છે તો જોવું પાઉભાજી કે એવું કઈક બનાવી દઉં
અરે વાહ તમે આજે પાઉભાજી બનાવવાના ચાલો કઈ વાંધો ન તમે પણ પાવભાજી બનાવો હું પણ જોઉં આ ચીજ બોલ શું થતું છે રસોડામાં હા જય શ્રી કૃષ્ણ ચદવ